હેલો
હલો હલો હલો
હમ
હલો હલો
હલો
તમે કેમ છો બેન
હેલો
હા તમે કેમ છો બેન
હા મજામાં તમે કેમ છો
મેં પણ મજામાં છું આજનું અમારું ટોપિક છે ને મતલબ આજનું અમારું ટોપિક છે મિની પિકનિક વિશે ને
હમ
હા મે બોલું છું
હા
મિની પિકનિક એટલે પરિવાર કે મિત્રો સાથે સમય વિતાવવા માટે એક નાનકડો અને રિલેક્સિંગ પ્રવાસ તમારા નજીકના વડોદરા કે અન્ય શહેરોમાંથી એક કલાકના અંતરે આવેલ નેચર પાર્ક ડેમ તળાવ કિનારે આંરામથી ફરવા જેવું એક મિની પિકનિક નો શ્રેષ્ઠ ભાગ છે તમારા શહેર ની આસપાસ ઘણા સુંદર અને નેચરલ થોડું જોવા મળે છે ઉપલબ્ધ ઉપલબ્ધ પણ છે અજવા ગાર્ડન એન્ડ લેક દસ કિલોમીટર ટાળિયા લેક હાલોલ પાંચ કિલોમીટર અને પ્રખ્યાત ઝરવાણ વોટરફોલ છે અંબાવડી રિટ કાડર પનિકટસ વાટરફોલ એક નાનકડા ઉમકડીક બધું છે એ મિની પિકનિકમાં એવું છે કે આપણા પરિવાર માં જે બીતાવેલું જે સમય છે સમયગાળા ને નાનનું ખુશી ને એટલું નેચરલ નેચરલ બધું એમાં મળી જાય છે ખુશીમાં પિકનિક એક એવું છે કે પોતાના પોતાના પરિવાર સાથે વિતાયલ સમય જે નાના સમયમાં નાના જગ્યાએ એટલે કે વધારે એટલો મોટો પ્રવાસ પણ નહી નાના પ્રવાસ માં જોડાય એવી રીતે આવાજ કરવાનું અને એક નાનકડા આઉટિંગ માટે વધુ સમાનની જરૂરત પણ નથી બેસવા માટે અમા આરામદાયક છે ાઈ ઘરમાં બનાવેલો હળવો નાસ્તો જેમ કે થેપલા સેન્ડવીચ ન ચોખું પાણ મનોરંજન માટે પત્તા બેડમિન્ટન અને મ્યુઝિક સ્પીક આ લોકો પણ લઈ આપ પણ લઈ શકે. મે લોકો અને પ્રવૃતિઓ માટે હરિયાણા વાતાવરણમાં બકિંગ ટકિંગ કે કેમેરાઓની ફોટોગ્રાફી પણ આપણે લઈ શકીએ છીએ મિ મિની પિકનિકમાં અને શાંત વાતાવરણ પુસ્તક વાંચવું પુસ્તક વાચ વધુમાં વધુ નજીક સસ્તું અને મજેદાર આઉટિંગ શોધતા લોકો માટે અંબાવાડી અને તાળયા લેક જેવા સ્થળો ઉત્તમ વિકલ્પો છે અને મિની પિકનિક માહજ એ થાય છે કે આપડા ફેમિલી સાથે જેટલું બતાવ પ પલ છે તે સાતમો થાય છે અને તેમાં આનંદ જે મળી શકે છે. કઈ ચીજમાં નથી મળી શકવાનું અને મેની પિકનિકમાં આપડી વધારે વધારે વધારે એમાં ડોઢ આપ નહી કરવાનું. પછી નાલલાદ થી નાલા શહેર જેમ કે આપડા જગ્યાએ તિથળ થઈ જાય છે. એમાં જઈને આપણે નાલું ફેમલી મળીને મજા મસ્તી એ બધું કરીયે છીએ આ બધું આમાં ભેગા થઈ જાય. પછ ના એ મા આપણી મમ્મી ને પાપા બેન ભાઈ બેન ભાઈ પછી આપડા દાદી દાદી એટલે નાના જ કુ કુટુંબ સાથે ભેગા મળીને એને સૌથી આનંદ મળે એવું અને ત્યા જેમ કે વડોદરાનું કામટી બાાગ સયા બા અમદાવાદ ન રિફ્ર પાર્ક પિકનક એવો ખોરાક સાથે રાખો જે બગડે નને પિકનિકમાં જવાથી પે આપણને સોચવું કે ખોરાક કેવી રીતે લેવી જોઈએ હળવું લેવી જોઈએ કે અ મોડો લઈ જઈએ કે કેવું રીતે તો શું કો નાસ્તોમાં આપણે થેપલા કકી પૂડી ચેવડો વેફર્સ કે બિસ્કીટ આ બધા લઈ શકે છે ને હેલ્ધી ઓપ્શનમાં તો તાજા ફળો સફરજન કેળા અને સેન્ડવીચ કે રોલ એ પણ છે રોલમાં વધારે તેડ વડની ને પોતાથી પૌષ્ટિક મળે તેવું પીણામાં પીવાનું પાણું અને લીંબુ સરબત વધારે એટલે જ જયારે ગુમે છે આપણે એલ માટે લીંબુ શરબત ન વધારે જરૂર છાસ અથવા છા કોફી નો થર્મલ પણ લઈ શકે છે એમાં કઈ નથી અને સામાનમાં જરૂરી સમાનમાં અમે લોકોને બેસવા માટે ચટાઈ મેટ પ્લાસ્ટિકની સીટ પણ તા સ્વાસ્થ્ય માટે હેન્ સેનટાઈઝર વેડ પાઇપ્સ અને કચરો નાખવા માટે પ્લાસ્ટિક બેગ રક્ષણ સૂર્યના તડકાથી બચવા માટે સનસ્ક્રીન ગ્લોગલ્સ અને ટોપી અને ગોગલ્સને ટોપિક પણ લઈ શકે છીએ. અને મોબાઈલ થી દૂર રહીને સમય બિતાવવા માટે સાથે રાખવો. રમતો પતા કાર્ડ લુડો સાપ સીડી કે બેડમિન્ટન સંગીતમાં નાનું બ્લુટુથ, સ્પીકર અથવા અતાક્ષીડી રમવા માટે તે બહ જરૂરી છે તમે આ મિની પિકનિક ક્યારે પ્લાન કરી રહ્યા છો ને જ્યારે પ્લાન કરી છે આપણે નાની ફેમિલી સાથે જોવું જોઈએ ને ના બધા દ દુનિયાદારી જવું જોઈએ ને પછી આપણને જે આનંદ મળે તે મળવું જોઈએ ને એવું અને જે મિની પિકનિક હોય છે એમાં વધારે કઈ ભારે સમાન મતલબ ઓછું તો ચટાઈકો, સુખો નાસ્તો હળવો નાસ્તો લઈ જાવ કે જેનાથી આપણા શરીરને બી પષ્ટ મળે ને બધાને બધા પરિવારને બી પૌષ્ટિક મળ હા હલો બેન તમે કઈ કઈ કેવા માંગો છો?
હા મેં કેવા માંગુ છું, મેં મારા પરિવાર સાથે
હા.
મેં મારા પરિવાર સાથે ગયા રવિવારે હું મારા પરિવાર સાથે સારંગપુર મિની પિકનિક માટે ગઈ હતી. અમે સવારે વહેલા નીકળ્યા હતા. રસ્તામાં અમે ખૂબ વાતો કરી ગીતો સાંભળ્યા. અને સુંદર કુદરતી સુંદર કુદરતી દૃશ્યોના આનંદ મળ્યો. સારંગપુર પહોંચ્યા પછી અમે સૌ પ્રથમ ભગવાનના મંદિરમાં દર્શન કર્યા. ભગવાનના દર્શન કરીને મને ખૂબ શાંતિ અને આનંદ અનુભવ્યો, ત્યારબાદ અમે મંદિરના આસપાસની ઘડી બધી સુંદર જગ્યાએ ફરી.
ત્યાંનું વાતાવરણ ખુબ જ સ્વચ્છ અને સારું અને મનમોહક હતું, પછી અમે સાથે મળીને નાસ્તો અને ભોજન કર્યું, ત્યાં ન ભોજન ખુબ જ સારું હતું, અમે ઘણા ફોટો પાડ્યા. હસ્યા રમ્યા અને પરિવાર સાથે અમે ખૂબ જ સારો સમય પસાર કર્યો.
આ પ્રવાસથી મને નવી જગ્યાઓ જોવા મળી. ત્યાં રમવાનું બધું. પ્રાપ્ત હતું. આ પ્રવાસથી મને નવી જગ્યા જોવા મળી અને ઘણી બધી મીઠી યાદો મળી. આ મિની પિકનિક મારા જીવનના યાદગાર હતું. પળો માની એક છે મને, સારંગપુરની આ સફર ખુબ જ ગમી. અને હું ફરીથી ત્યાં જવા ઈચ્છું છું. મને ત્યાં બધું ગમ્યું, અને મને અને મને ત્યાં ખુબ જ સારું લાગ્યું. અને અને અમે રમ્યા, અને રમ્યા વાત કરી ફરવા ગેલા. ત્યાં અમે બીજી જગ્યા પર ગયા હતા ગયા હતા. અ પી અમે હનુમાનજી અમે સારંગપુર હનુમાનજી ના દર્શન કર્યા. અને ત્યાં અમે ખુબજ મજા પડી. અને અમે ત ફરિયા કર્યા બોલ્યા અને
શું થઇ ગયું બેન? હમ
હા. અને અમે સારંગપુરનો પ્રવાસ મારા માટે ખૂબ જ યાદગાર રહ્યો.
પરિવાર સાથે સમય પસાર કરીને મન મને ખુબ જ આનંદ આવવ આવ્યો ત્યાનુ શાંત અને સ્વચ્છ વાતાવરણ મ ખૂબ જ કમીઓ અને ભગવાનના દર્શન કરીને મનને શાંતિ આનંદ અને મળ્યો ભગવાન ના દર્શન કરીને મને ખુબ જ સારું લાગ્યું અમે ઘણી સુંદર જગ્યાઓ જોઈ અને કુદરતી સૌંદર્યનો આનંદ મળ્યો આ મે અમે સાથે મળીને સ્વાદિષ્ટ ભોજન કર્યું
આ પિકનિક અમારા પરિવાર નું પ્રેમ અને એકતા વધુ મજબૂત બન્યા મેં આ પ્રવાસ દરમિયાદ ઘડી સુંદર યાદો બનાવી આ દિવસ મારા જીવનનો સૌથી ખુશીભર્યો દિવસ હતો તોમ મને ફરીથી મારા પરિવાર સાથે સારંગપુર જવાની ખૂબ જ ઈચ્છા છે અને મને ખુબજ મજા આવ્યું હો ગયા દસ મિનટ તો હો ગયા ભ અભી કોલ ચાલુ
તમારાથી વાત કરીને મને બહુ સારું લાગ્યું
મને પણ
હું